હેલો હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
મજામાં છું તમે કેમ છો.
હું પણ મજામાં છું આજે આપડ ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે. તો આજે આપડણે ઇન્ડોર ગેમ્સ અને આઉટડોર ગેમ્સ વિશે વાત કરીએ.
જરૂર જરૂર આ તો ખૂબ જ સરસ વિષય છે.
હા સૌથી પહેલા તો મને જણાવો કે ઈન્ડોર ગેમ્સ એટલે શું.
જે રમતો આપણે ઘરની અંદર અથવા હ હોલમાં રમાય છે તેને ઇન્ડોર ગેમ્સ કમાય જેમ કે ચેસ કેરમ, લુડો અને ટેબલ ટેનિસ
હા અને આઉટડોર ગેમ્સ?
જે રમતો ખુલ્લા મેદાનમાં રમાય છે તેને આઉટડોર ગેમ્સ કહેવાય. જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, કબડ્ડી, ખો-ખો વોલીબોલ અને હોકી
હમ્મ તમને કઈ પ્રકારની રમત વધુ ગમે છે?
મને તો આઉટડોર ગેમ્સ વધુ ગમે છે કારણ કે તેમાં દોડવું કૂદવું અને શરીરની સારી કસરત થઈ જાય છે.
મને તો ઈન્ડોર ગેમ્સ પણ ઘણી ગમે છે ખાસ કરીને ચેસ
હા ચેસ ખરેખર બુદ્ધિની વધારતી રમત છે
હા ઇન્ડોર ગેમ્સના મુખ્ય ફાયદા શું છે?
તેનાથી એકાગ્રતા યાદશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે.
અને વરસાદ કે ઉનાળામાં પણ તે સરળતાથી રમી શકાય છે.
હા એકદમ સાચું ખરાબ હવામાનમાં ઈન્ડોર ગેમ્સ ખુબ ઉપયોગી બને છે.
હા અને આઉટડોર ગેમ્સના ફાયદા વિશે વાત કરીએ.
હા આઉટડોર ગેમ્સથી અ શરીર મજબૂત બને છે. આપણું હૃદય સ્વસ્થ રહે છે અને અ ફેફસા સારી રીતે કાર્ય કરે છે.
હા અને ઉપરાંત તાજી હવા અને સૂર્યપ્રકાશ પણ મળે છે.
હા સાચું કહ્યું આપણા વિટામિન ડી પણ આપણા શરીર માટે જરૂરી છે.
એકદમ સાચી વાત કરી તમે. શું આઉટડોર ગેમ્સ ટીમવર્ક શીખવે છે?
ચોક્કસ. ખેલાડીઓ એકબીજાનો સહયોગ કરવાનું શીખે છે.
હા અને ઇન્ડોર ગેમ્સમાં પણ ધીરજ અને આયોજન શીખવા મળે છે. ખાસ કરીને ચેસમાં દરેક ચાલ વિચારીને ભરવી પડે છે.
હા આજકાલ બાળકો મોબાઈલ ગેમ્સમાં વધારે સમય પસાર કરે છે. એ ચિંતાની વાત છે. મોબાઈલ ગેમ્સના કારણે શારીરિક પ્રવૃતિ ઓછી થઈ ગઈ છે.
આ વાત તો તમારી એકદમ સાચી છે. તેથી બાળકોને મેદાનમાં રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
હા આ તો સાચું કહ્યું રોજ ઓછામાં ઓછા એક કલાક તો બહાર રમવું જ જોઈએ બાળકોને.
હા એકદમ સાચી વાત કરી અને શું ઈન્ડોર ગેમ્સ થી પણ સ્પર્ધાત્મક ભાવના વિકસે છે
હા જીત અને હારની અ સ્વીકારવાની ભાવના બંને પ્રકારની રમતો શીખ છે અને શું દરેક ઉંમરના લોકો ઇન્ડેર ઇન્ડોર ગેમ્સ રમી શકે?
હા બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ સરળતાથી રમી શકે છે
અને આઉટડોર ગેમ્સ માટે શું જરૂરી છે?
અ આઉડોર ગેસ માટે ખુલ્લું મેદાન યોગ્ય સાધનો અને ટીમના ખેલાડીઓ
હા. શું બંને પ્રકારની રમતોનું જીવનમાં મહત્ત્વ છે?
ચોક્કસ ઇન્ડોર ગેમ્સ મનને મજબૂત બનાવે છે. અને આઉટડોર ગેમ શરીરને તંદુરસ્ત રાખે છે. એટલે બંને વચ્ચે સરખામણી કરતાં બંનેના ફાયદા સમજવા જરૂરી છે.
હા સંતુલદ અ સંતુલન જ સૌથી મહત્વનું છે. શાળાઓમાં બંને પ્રકારની રમતો હોવી જોઈએ તેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અને અ રમત ગમત થી શિસ્ત પણ આવે છે અને સમય નું મહત્વ નિયમોનું પાલન તથા નેતૃત્વની ભાવના પણ વિકસે છે
હા હું તમારી વાત એકદમ સહેમત છું મને મને લાગે છે કે દરેક વિદ્યાર્થી એ અભ્યાસની સાથે રમતા ન પણ ભાગ લેવો જોઈએ
હા હું પણ એજ માનું છું અભ્યાસ અને રમત બંને જીવન માટે જરૂરી છે
હા હવે હું દરરોજ થોડો સમય ચેસ પણ રમીશ અને સાંજે ક્રિકેટ પણ રમીશ
વાહ આ તો બહુ સરસ નિર્ણય છે મન અને શ શરીર બંને સ્વસ્થ રહે આજની ચર્ચાથી મને સમજાયું કે ઇન્ડોર અને આઉટડોર બંને રમતોનું પોતાનું અ આગવું મહત્વ છે જે વ્યક્તિ બંનેમાં સંતુલન જાળવે છે તે વધુ સ્વસ્થ અને આત્મવિશ્વાસથી બને છે અને મને તમારાથી અ એક પ્રશ્ન હતો કે તમને લાગે છે કે આજના બાળકો પહેલા કરતા ઓછું બહાર રમે છે
હા મને પણ એવું જ લાગે છે મોબાઈલ ટેલિવિઝન અને વિડીિયો ગેમ્સ ના કારણે ઘણા બાળકો મેદાનમાં જવાનું ઓછી કરી દીધું છે અને કેટલાક લોકો તો મોબાઈલમાં આજે કળે સિરીસ અને બીજા બધા શો જોવા લાગે છે
હા એ તો તમને સાચું કહ્યું તે તેનો તેમના સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે
લાંબા સમય સુધી ઘરમાં રહેવાના કારણે વજન વધી શકે છે અને આંખો પર તાળ આવે અને શરીરની તંદુરસ્તી પણ ઘટે છે
હા આ તો તમને સાચું કહ્યું એટલે માતા પિતાએ બાળકોને બહાર રમવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ જો માતા પિતા પણ બાળકો સાથે ક્યારેક્રમે તો બાળકો માં વધુ ઉત્સાહ આવે છે
એકદમ સાચી વાત છે તમારી આજે કળ તો લોકોને રમવા માટે પણ ભૂલાવવો પડે છે અને ઈન્ડોર ગેમ્સમાં સૌથી વધુ તને કઈ રમત ગમે છે
મને ચેસ અને કેરમ બંને ખુબ ગમે છે આ રમતોમાં ધ્યાન અને ધીરજની જરૂર પડે છે
મને પણ ચેસ બહુ ગમે છે. કારણ કે તેમાં દરેક ચાલ વિચારીને ભરવી પડે છે.
હા ચેસ રમવાથી વિચારવાની અને આયોજન કરવાની ક્ષમતા પણ વધે છે.
હા અને આઉટડોર ગેમ્સમાં તમે સૌથી વધુ કઈ રમત ગમે છે.
મને ક્રિકેટ અને કબડ્ડી બંને ગમે છે. બંને રમતોમાં ટીમવર્ક અને ઝડપની જરૂર પડે છે
ક્રિકેટ રમવાથી શરીરની શારીિક કસરત થાય છે અને કબડ્ડી રમવાથી ડપતા સંતુલન અને સહનશક્તિ પણ વધે છે.
હ આ વાતથી તો હું પણ સહમત છું શું રમતોમાં હારવું પણ જરૂરી છે
હા હાર આપણને પોતાની ભૂલોથી શીખવાની તક આપે છે. અને જીતવાનો આત્મવિશ્વાસ વધે છે
હા તો તમને સાચું કહ્યું પરંતુ જીત હોય કે હાર અ સારી રમતા રમવી વધુ મહત્વની છે
હા આજકાલ ઘણી શાળાઓ રમત ગમતની સ્પર્ધાઓનું આયોજન પણ કરે છે
હા તે ખુબ સરસ વાત છે વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા બતાવવાની. તક મળે છે શું રમત ગમત થી નેતૃત્વ નુ ભાવના પણ વિકસે છે
હા ટીમનો કેપ્ટન બનવાથી જવાબદારી અનેને બંને ના વિકાસ થાય છે મને લાગે છે કે દરેક વ્યક્તિ એ રોજ થોડો સમય કોઈ ના કોઈ રમત માટે ફાળવો જ જોઈએ.
હા હું પણ એજ માનું છું રમત માત્ર મનોરંજન નથી પરંતુ સારા સ્વાસ્થ્યનોો આધાર છે.
હા આજે આપડી ચર્ચાથી સ્પષ્ટ થયું કે ઈન્ડોર અને આઉટડોર ગેમ્સ બંને જીવનમાં અલગ અલગ મહત્ત્વ છે.
હા ઈન્ડોર ગેમ્સ આપણા મેન્ટલ હેલ્થ માટે બહુ સરસ તે ઈન્ડોર ગેમ્સ રમવાથી આપણે આપણે અ બુદ્ધિનોો વિકાસ કરે છે. અને આઉટડોર ગેમ્સ રમવાથી આપડી શરીરની ત કસરત હોય છે અને આપણા શરીર ને તંદુરસ્ત રાખે છે. એટલે અ બંન બંને રમતો જીવનમાં યોગ્ય સ્થાન આપવું જોઈએ. અ આપણને બંને રમતો સંતુલન થી રમવું જોઈએ
હમ હું તમારી વાત તો એકદમ સહેમત છું અભ્યાસ રમત અને આરામ આ ત્રણે સંતુલન જીવનનું રહસ્ય છે. અને આ ચર્ચા પરથી મને ઘણી બધી શીખ મળી તમારાથી.
હા અ
અને અ હવેથી હું પણ અ દર અઠવાડિયે મિત્રો સાથે મેદાનમાં રમવા જઈશ.
હા અને દરરોજ થોડો સમય ઈન્ડોર ગેમ્સ પણ રમવા માટે ટાઈમ કાઢીશ. અને આપણે બધા ભેગા થઈને ખૂબ જ રમીએ અને બીજાને પણ અ આ ઇન્ડોર કે આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરીશ.
હા આ બીજાને પણ આપણે પ્રોત્સાહિત કરીએ તો અ તે બહુ સારું છે.
હા મોબાઈલ ના કરતા બાળકો બહાર રમે કે ફિઝિકલ એક્ટિવિટી કરે. તે વધુ સારું તેનાથી તેમના મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને માટે તે બહુ જરૂરી છે. અને આજે તો છોકરો કેટલા મોબાઈલ માં જ લાગી રહે છે તો આપ પણની જવાબદારી છે. કે આપણે તે લોકોને આ બધી શીખવણી શીખવવી જોઈએ.
હા તમારી આ વાતથી તો હું પણ સહમત છું. ચાલો પછી આપડે મળીને વાત કરીએ.
હા હા ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.